રાકોટ બાઇસ
ઓહો કૌશિક ભાઈ તમે કોલ કર્યો શું વાત છે આજે સુરજ કઈ સાઈડ થી નીકળો
ઘણા દિવસથી તમારી બધું છે તો બી જો આજે વાત કરી નાખશે
હવે વું કેમ બીઝી હતા હમણાં કઈ ફોન નતા કરતા તમે બાકી અઠવાડિયે ફોન આવી જાય તમારો
હમણાં હુ પરીક્ષા ની તૈયારી કરું ને એટલે
શું કે સમજાણું નય?
હમણાં હું કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરું છું.
ઓહો કોન્સ્ટેબલના જવું છે, તમારે?
ગાઉન્ડ તો પાસ થઈ ગયો આપડે મેરીટ ઓલું જ બાકી
એવું છે.
હા.
એવુ હોય
જોવ બીજું શું ચાલે છે, તમારે
બસ શાનતી અમારી ડ્યુટી ચાલે છે.
બસને એક ને એક વાત સરસ ગયો કયો બીજું?
કઈ નઈ બસ જો ડ્યુટી ચાલુ છે, આપડે શું પેલા વાત કરતા હતા ગોવા જવાનું પ્લાન હતો ને આપડો?
હા હા ગોવા જવામાં કીધું તો ખરું વીસ હજારનું ફંડ હું બહાર પાડું પાંચ નું તમે પાડો
અમારુ અમારા તરફથી પાચનુ ફંડ પડી ગયું બહાર હાલો ક્યારે જવું?
તમે કયો ત્યારે તમારે વેકેશન હોય ત્યારે કોલેજમાં કારણ કે કોલેજ તમારું ક્યારે વેકેશન હોય એ મને કઈ ખ્યાલ ન હોય
હા. એ તો વાંધો નઈ હાલો વેકેશન પડે ત્યા જશું પણ આપડે પ્લાન તો કઈક ડીસકસ કરીએ યાદ છે, આપડે બેન્ચે બેસીને લખતા એક ટાઈમે પ્લાનો બનાવતા
ઉગે પણ વાંધો નહી આવે છે, એમને
કેવડા કેવડા પ્લેન બનાવ્યા છે, આપડે
હું તમને અપ ટુ ડેટ કરું જો આપ આપણે છે, ને ગુરુવારે અહીંથી અગિયાર વાગ્યાની ટ્રેન છે, મોરનીગમાં ડાયરેક્ટ ગોવા નહી નહી ડાયરેક્ટ ગોવા ગોવા પોડુચેરી
અં હ
હા ડાયરેક્ટ જોવ આપડે અગિયાર વાગે બેસશું એટલે સવારે ડાયરેક્ટ ઉતરી જવું
સવારે અગિયારે બેસ
નહી નહી સવારે સવારે
સવારે અગિયારે બેસી એટલે બીજા દિવસે સવારે પછી એમ?
હા કારણ કે ટ્રેનમાં વાર થોડીક લાગે બાકી બાય જ તો બાઈક લઈને જાવુ હોય તો પણ કઈ ઇશયુ નથી
અને બાયપ્લેનમાંતો મારે પાંચ હજાર ના બજેટમાં બાયપ્લેનની ટિકિટ ત્રણ હજારની થઈ જશે
એટલે એટલે જ ને એટલે તમારું પછી મને યાદ આવે એટલે સેના સગું ના પાડી દવ છું. એના કરતા આપણે બાય ટ્રેન જઈએ લોકોને શું કઈ વાંધો નથી
શું ટીકીટ છે.
એમ ને કે ટિકિટમાં બાય ટ્રેનમાં ખાલી છસો રૂપિયા જવાના છે. છસો રૂપિયા આવક ને એટલે બારસો રૂપિયા માં બધુ કમ્પ્લીટ થઈ જાય પર પર્સન બારસો આવે તમારે મારા બે ના ગણે તો ચોવી ચોવીસો થઈ
મારા તો ભાડાના તમે દેવાના મારે કઈ ટેન્ન
કાશું વાંધો નહી તમારા મારા અકાઉન્ટ પછી ડાયરેક્ટ ચોવીસો મતલબ પાંચ હજાર આપો એમાંથી ચોવીસો બાદ કરો એટલે કેટલા વધે?
ચોવીસો છવીસો વયધા વા
બસ છવ્વીસો તમારે મને આપી દેવાના
સારું વાંધો નહી હું પાંચ હજાર જ તમને જીપે કરી દઈશ પછી બધી વસ્તુ હું તમારા આગળ લેવડાવી
કશું વાંધો નહી, બધી વસ્તુ લિમિટેડ મળશે. હા, તમે પછી અનલિમીટેડ કરો બધું એ વસ્તુ ખોટી છે,
વાંધો નહી હવે ધ્યાન રાખજૉ તમે થોડીક લેમીટ તો થોડીક વધારે રાખજો.
હા લિમીટ આપની દસ હજારની છે પર પર્સન
દસ હજારમાં તો કઈ મોજ પડી જશે કઈ વાંધો નથી.
એટલે એટલે જ આપડ પર પર્સન એટલે એટલી લિમિટ કરી છે, જો રીચાભાઈ અને સાહેબ બંને એનું જોઈ લેશે. આપડે આપડું જોઈ લઈશું. હમણા જુનાગઢમાં અમે એક મકાન નો પ્લાન બેસાડવાનો વિચાર છે, એ જુનાગઢ ના સારા એરિયામાં સારુ રોકાણ કરીએ,
અચ્છા એવું છે, તો કોનું તમારું કે જગુ અંકલ નું
ના ના અંકલ નહી અંકલ ના મારી પાસે તો એટલા કેસ અત્યારે અવેલેબલ ન હોય. એમની પાસે પૈસા હોય તો એમ કે સારું રોકાણ કરીએ તો ફ્યુચરમાં આપણે બેનિફિટસ રહે એમ
હા, તે પ્લાન સારો છે કાધું લઈ લેવાય ને પછી ભાડે દઈ દેવાય એવું લાગે ત્રીસપર દઈ દેવાય,
એટલે એજ ને કારણ કે તમારે જો માન લે તાર જ છે, જેમ કે હોસ્ટેલ ન પર પર્સન ખર્ચો પાંત્રીસો છે. હવે તું છે રાહુલ થી નઈ ગયો ત ત્રણ લોકો રૂમ રાખીને જો પછીલા એક બે હજાર ભાડું આપું, તમારે અમે પાત્ર ટિફિન બનો તો પણ તમને પોચાય હમ્મ
હા એટલે ટિફિન બંધાવી તો પોસાય તો નઈ કેમ કે બે વસ્તુ સમજ થઈ પછી, ટિફિન બંધાવને એટલે પણ હમણાં પચીસો જેવા ટિફિન ના થઈ ગય પચીસો નહી સોરી હા પચીસો લેવા છે ટ
તો પણ તમારે ભાડું પાકમાં કેટલું આવે છસો સાસો છસો સાઠસો રૂપિયા
હ એ પણ બધું એમ થ જાય બઉ વધારે સરે ન પડે પાંસો
હા એટ લાગી છે, પણતો એમ કે તમારું શ સ્વતંત્ર થઈ ગમ તમારે કઈ કોઈની ઉપાધિ નહી તમારો ભાઈ બંધુસ્તાર આવે, રોકાવું સુ ઉડાવું એ કશું કઈ વાંધો ન રહી એટલે જ નહી આવી વસ્તુ હોસ્ટેલમાં આવી વસ્તુ ન બની શકે,
હા એ છે,
હમ્મ આવું બધું એ તો વિચારી ને આ બધી વસ્તુ શક્ય છે, એટલે રોકાણ હમણાં મકાન માં લાગી દઉં ને તો ક ઉપા ન પપ્પાને પણ પપ્પા પણ બ ટેન્શન લેતા હોય, કે થોડા પેલા દાદીને કરાવવા માટે પૈસા નાખી દ તો બી ચાલુ છે, એવું છે,
હમ્મ વોલ્ડ ના રેટ અત્યારે વરસા છે, બ જ અત્યારે ગોલ્ડ માં થોડુંક કરવાની છે, આમ જરૂર
એટલે એજ ને અત્યારે ગોલ્ડ માં ઓછા રેટ તો એમ કે ગોલ્ડમાં રોકાણ કરીએ, તો સારું એમ હમ્મ તું ભી તમે કઈ ને સજેસ્ટ કર હો કારણ કે તમાર થોું માડ તમને પાછોમ જસ્તુની ખબર હોય છે, મને એથી ઓછી ખબર હોય કારણ કે હું આ બધી વસ્તુમાં ઓછા ઇન્વોલ્ હોઈશ,
હમ્મ અત્યારે જો આપડે છે, ને ગર્લ્ડમાં કરવા જેવું છે, અત્યારે અત્યારે આપડી કોણ નીતિનભાઈ ને ઓળખો તમે? ના ભાઈ ના એ ભાઈ નહી નીતિન ભાઈ પેટ્રોલ વાળા આપડા સમજી ગયા ને પેટ્રોલિયમ મિનિસ્ટર હમ્મ તો એમની છોકરાની કંપની છે ખબર ને ટી ટ્વેન્ટી બનાવે છે ઇથેનોલ ટ્વેન્ટી બનાવે છે, હા તો એની કંપનીમાં અત્યારે ઇન્વેસ્ટ કરવામાં બહુ ફાયદો છે આમ ટૂકમાં
એવું હ
હમ હમ
બરાબર સમજારું
ી થવાનું બાકી તો ઓનલાઈન ઇન્વેસ્ટ કરવાની તો જદી જગ્યા છે એમાં જગુદાદા ને સમજ બઉ ધ્યાન
ટ્રસ્ટ એનો ટ્રસ્ટ એનો બિલ્ડઅપ થાય ને એવી જગ્યા ઉપર આપડણે ઇન્વેસ્ટ કરવાનું છે
ઓનલાઈનને કોઈ એવી જગ્યા નથી જ્યાં જગુ અંકલ નો ટ્રસ્ટ બેડ થાય એમ છે
હા એ બી વસ્તુ સાચી છે હ ઓકલાયનેમે તો પણ ખ ટસ્ટ બ
ઓફલાઈન તો બે ત્રણ વસ્તુ છે તમે પ્લોટમાં ઇન્વેસ્ટ કરી હો ઘરમાં ઇન્વેસ્ટ કરીગ એવું બધું કરીએગો
એટલે હું તમને એ કહું છું ને બાકી તમે ક કેસે ખોલવા ના કેસે ખોલ તો બી હારું
હા એમાં કેમે કરી શકો ઇન્વેસ્ટ કોઈ પણ પાર્ટનર બદલ જે રોજે ધરાવતા હોય જેને ખોલવું હોય એને અને તમારે ફાઈનાન્શિયલ બેકઅપ કરવાનુંમમ રાખવાનું
એ તો છે કારણ કે એ વસ્તુ આપડે કરીય એટલે સામે હું ક બેને ક ખાવાનું જ છે
હમ અને એમાં પછી એમાં પછી બે ત્રણ રીતના થઈ પ્રોફિટ ના ભાગલા જેમ કે બધો બધો ટોટલી ફાઈનાન્શિયલ ખર્ચો તમે કરતા હોય બધો જે રોકાણ છે એ બધું તો તમે બે રીતે બે તન રીતે કરી લોો કે તમારું એ પન્ટ પ્રોફિટ રાખ એવો એ સંભળનું વન્ટ એવી રીતે રાખી શકો કે પછી ફિફ્ટી ફિફ્ટી રાખોને તો એમ કરી શકો કે
કે એમ કરી શકો કે આમ ટૂંકમાં પ્રોફિટ થાય ફિફ્ટી ફિફી લોસ છે નને એ બ
બરાબર સમજણ બ છતો રમારી રીતે કઈક સારું હોય તો કઈ ખ્યાલ આઈડ માગી એ કઈક વાત કરી ડન કરી ના આમ બી તમારી વાતચીત થતી હોય તો તમે કરો તો સારું રે એમ
હા તે વાંધો ને કરીરે જયારે અંકલ પ હોય ત્યારે કોલ કરાવો ને
હ તો અંકલ તો કદાચ ભૂલી જાય તમે કરો તો થોડું વધારે હાર્યું એમ
તો હું સામેથી તો કે મકલ ના કરું તમે કઈ કંગલને કયો વાત કરો એવું લાગતું હોય તો આપડણે ફેસ ટુ ફેસ મેકઅપ કરીએ ને એક વાર આવું
એ એવી વસ્તુ તો ક વાંધો ન કામ કરીએ તમેણાં ઘરે આવો છો હમણાં ઘર આપે નાખી અને ત્યાં આી વાત કરી નાખી સાથે ડિનર કરી વા ન તમારા માટે થોડું પ્લાન કરવાનું ગમે તે રાત સાંજે આવતા રહય ઘર
નહી નહી એમ સારું ન લાગે ને એક ટાઈમ આમ ફ્રી ટાઈમ ગયો હતો એમ અંકલ ન માઇન્ડ પણ આમ કઈક સારું હોય અંકલ પછી ફન્
હમમ પાર દોન હા એવી વસ્તુ બી છે મના લોકો બહ અવાજ કરે છે હમ હ એટ હ આપડે બધા એના હોય સાથે એટલે થડું એડજસ્ટ કરવું પડે
ક પડે નહી
હ એટલે એટલે એજ જ વસ્તુ બનાવ અત્યારે બને પરિસ્થિતિ સર્જાયનું કારણે જ છે ને તમારે અત્યારે હોસ્પિટલમાં અને ડેલી હેલ્થ એજ્યુકેશન આપીએ એમને ખ્યાલ છે. ટીબી કેમ કે ટ્યુબરક્યૂલોસીસ થઈ ગયું પછી હેલ્થ એજ્યુકેશન ઓન ડાયાબીટીસ મલાયટસ થઈ ગયું, હેલ્થ એજ્યુકેશન ઓન એચ આઈ વી થઈ ગયું. એનાથી જાગૃતતા ફેલાય અવેરનેસ ફેલાય છે.
હમ પછી હમણાં આર. સંડે તમે કઈક પોલિયો રવિવાર માં ગયા હતા ને જાગૃતતા પેલા?
પોલિયો પીવડાવ્યું.
હમ હમણાં રીલે આવી તી મને એમાંસ નર્સિંગ વ છે. સ્ટુડન્ટ હોસ્પિટલમાં કામ કરતી ગઈ.
હા એટલે એવા તો મેમ બધા વાળાણા છે પણ એ બધી વસ્તુ ખોટી છે આ બધી વસ્તુ કારણ કે એનું ડિસએડવાન્ટેજ છે એડવાન્ટેજ તો છે નહીં હમ અપડી છે પેલે છે ને તમે એને જ ખરાબ કરો તો આ વસ્તુ યોગ્ય તો નથી મારા ખ્યાલ મુજબ તો.
શું ખરાબ કરીએ?
કે આપડી ફિલ્ડને આપડે એને શું કે ડિસડવાન્ટેજ ને આપણે એને ક ું તો વષ યોગ્ય તો નથી એમ
આપડે ફિલ્ડ છે ને ભાઈ નર્સિંગ ફિલ્ડ તમારી છે મારી તો એમબીબીએસ ફિલ્ડ છે.
હા તો અત્યારે નર્સિંગ કરતા તો અમારે ગણાય એ એમ.
હા એટલે ઈ છે મારે જો ને એમબીબીસ પળનુંું નામ
સારો મારો ટાઈમ થઈ ગયો છે તો હવે હું તમને પછી કોલ બેક કરું છું.
હા તે સારું વાંધો નહી ચાલો બાઈ.
હમ.